હા કેમ છો
મજામાં છો તમે કમ છો
હું પણ મજામાં છું તો આજે આપણે કયા ટોપિક પર વાત કરીશું
જરાક એટલે મારી આજુબજુ જે નાના બાળકો છે ને તો મેં છે ને એને જરાક રમતા જોયું અને રમતા જોઈને છે ને મને છે ને મારી બચપન નિયાદ આવે તો છે ને મને મારી બાળપણ ની યાદ આવી ગઈ તો મને એવું લાગ્યું ને કે ચાલો ને કોઈ નઈ સાથે આવી જરા તો મને છે ને બાળપણની યાદ આવી તો શું તમારી સાથે પણ એવું ક્યારેક થાય છે કે તમારા તમને બાળપણ નાના બાળકોને જોઈને તમારા બાળપણની યાદ આવી જાય જો એવું કઈ થાય ની જાણકારી આપોને કે ત મારી સાથે જરા એના પર વાત કરો ને કે તમે તમારા બાળપણમાંસ શું શું કરેલું
હા ચોક્કસ તમે તો ખુબ સારો વિષય પસંદ કર્યો છે કારણ કે અત્યારે તો વેકેશન પણ ચાલી રહ્યું છે અને હું પણ વિચારતી હતી કે અત્યારે કોઈની જોડે હું મારા બાળપણની યાદો થોડી ઘણી શેર કરી શકું જેનાથી મને પણ બધું જે મેં બાળપણમાં જે મસ્તી રમત એ બધી રમ્યું હતું તે પાછું યાદ આવી જાય તો હું તમને જણાવું આજે આજકાલની આ બે ઘડી બે ઘડી શાંતિ થી વિચારીએ તો પેલું આપણું બાળપણ યાદ આવી ગયું હતું સાચું કઉ તો કઈ ટેન્શન નહી કઈ ફિકર નહી સવાર પડે ને મમ્મી ઉઠાડવા આવે પેલી ચા રોટલા રો રોટલીની નાસ્તો નાસ્તોને પછી તૈયાર થઈને સ્કૂલ માં ભાગવાનું એ વખતે તો સ્કૂલમાં જવાનો કંટાળો આવતો પણ અત્યારે સ્કૂલ ના દિવસો બહુ યાદ આવે રિસેષ પડે ને ભીંડાનું શાક બટાકાનું શાક ને રોટલીનો ડબ્બો ખોલીને બધા મિત્રો તૂટી પડતા હતા એ સ્વાદ હવે હોટલમાં પણ નથી આવતો ત્યારે આજના ટાઈમમાં આધુનિક ભાગ દોડને એ બધું પરંતુ ટેસ્ટ તે સમયમાં ખાલી સ્કર ઉઠવાનું શાળાએ જવાનું આવીને હુઅ લેસન કરવાનું અને પછી સોઈ જવાનું અને રમત રમવાની બસ એટલું જ જીવન હતું. તે જીવન ખરેખર ખુબ જ સારું જીવન હતું અને જે સ્કૂલની યાદો હતી એના તો દિવસ જ અલગ હતા. ત્યારે તો સ્કૂલે પણ જવાનું ન ગમતું હતું પરંતુ અત્યારે તો મને તો સ્કૂલ ની એટલી યાદ આવે છે કે મને તો એવું થાય છે કે હું પાછી એ સ્કૂલમાં જઈને પાછી અભ્યાસ કરું પરંતુ એ શક્ય નથી. પછી પેલા વેકેશન ના દિવસ તો યાદ કરીએ યાદ કરું તો મામાના ઘરે જવાનું હોય એટલે તો જાણે દુનિયા જીતી લીધી હોય એવું લાગે આખો દિવસ ખેતરોમાં ભટકવાનું કેરીઓ તોડવાનું નદીએ નાહવા જવાનું. અત્યારે તો એસી માં બેસી હતું પણ પેલી વડલાની છાયાની ઠંડક નથી લાગતી અને સાંજ અને સાંજે ઘરે આવી આવી એટલે મમ્મી પપ્પા પપ્પાની થોડીક ભીક લાગે પણ તો એ રાત્રે તો દાદ દાદી પાસે વાર્તા સાંભળવાની એક અલગ જ મજા હતી અને બાળપણમાં જો વેકેશનમાં જો આપણે મામાના ઘરે ન ગયા હોય તો તે વેકેશન જ અધૂરું છે મારા ઘરે તો બ ધા વેકેશનમાં બહ બધા અમે બધા ભેગા થઈએ પછી બપોરે એમ એમ અમે સંતાકુકડી રમીએ, કરમદા તોડવા જઈએ પછી અ આવી આવી ઘણી બધી રમતો અમે રમીએ જેનાથી પછી અમે પછી પાર્ટી પણ કરીએ બધા થોડા થોડા પૈસા ભેગા કરે મેગી પોવા એવું જાત જાતું બનાવીને અમે તો ખાતા. તે સમયમાં બધા જ અમે મોબાઈલ વગરનું જીવન હોવાથી બધા વેકેશનમાં કઝિન બ્રધર સિસ્ટર આવતા અને અમે ઝૂંપડી બનાવીને પણ રમતા હતા એવી અમે અનેક પ્રકારની રમતો રમતા હતા અને પેલી લખો પેલી લખોટી રમવી પછી ચોમાસામાં વરસાદ પડે એટલે કાગળની હોડી બનાવીને પાણીમાં તરવી મૂકવી એ બધું કેટલું મસ્ત હતું. અત્યારે આપણી પાસે મોબાઈલ છે લેપટોપ છે પેલી કાગળ વાળી હોડી જેવો આનંદ આ ગેજેટમાં નથી આવતો સાચું સાચું પૂછો પૂછો ને તો આપણે ભલે મોટા થઈ ગયા પણ આપણી અંદર પેલું એક બાળપણ હજુ પણ પણ દિવસો ઝાંકેે છે ક્યારેય તો મને એમ થાય કે આ બધું છોડીને પાછા એ હાફ પેન્ટ પહેરીને શેરીઓમાં દોડવા માંડીને મારું દોડવા માંડવ અને છે ને થોડી ઘણી રમતો રમો તમને સાચું કવ ને તો મને એ બધું ખુબ જ યાદ આવી રહ્યું છે કારણ કે અત્યારે વેકેશન નો પણ સમય ચાલે છે અને તેમાં પણ આવી બધી રમતો બાળકો દ્વારા રમવામાં આવે છે તો મને પણ એ લોકો જોડે રમવાનું મન થાય છે. તો શું તમે તમારા બાળપણમાં એવું કઈ રમત રમી રહ્યા હતા જો રમી રહ્યા હોય તો મને એના વિશે થોડી ઘણી હુ માહિતી આપો ને.
અમે તો ખુબ સારો પ્રશ્ન પૂછ્યું જેવી રીતે મેં તમને પૂછ્યું કે તમે કેવી રીતે રમતા હતા? તો અમે પણ એવી જ રીતે રમતા હતા જયારે અમારું વેકેશન પડતું હતું ત્યારે તમને તો ખબર જ છે તે સમયે એટલું બધું ફોનનું કઈ એટલે કે તે એટલું બધું પ્રસારણ બી નહી હતું. તો અમે છે ને બધા મિત્રો સાથે મળીને ક્યાંક ને હવે તો કેરી નું સીઝન આવી ગયું છે. તો હવે ત્યારે અમે બાગમાં જતા અને ત્યાંથી કેરી લાવ કેરી લઈ આવતા. ખાવા માટે અને અમે અમારી મમ્મીઓને આપતા તો અમને ખુબ મજા પડતી. હવે તમે હવે ત્યાં કેમ કે અમારો ત્યાં બાગ છે તો અમે ત્યાં બધા જે મિત્રો છે. ત્યાં મળીને જતા. ત્યાં કેરી વળી આવતા ને ત્યાં જ અમે બાગમાં પકડમ-પકડાયી ને કુદામડી ને આ બધા રમતો રમતા જે આપણા જે આપણા શારીરિક માટે પણ સારું છેત્યારે તો નાનપણમાં એટલી બધી નહી ખબર હતી પણ અત્યારે ખબર પડે છે કે એ બધી રમતો તો એ આપણા શરીર માટે પણ સારી હતી. અને આપણા જે માનસિક માનસિકતા છે એના માટે પણ સારી હતી. તો એ બધું ખ્યાલ છે ને આજે આવે છે તો આવી રીતે અને બીજું જે તમે તમારી સાથે જે વાત કરી કે મેં અરે પછી કે પછી જે એટલે કે ઉનાળામાં છે ને અમે લોકો અમારા એટલે કે મટ્ટી હોય છે, તેને ઉચકીને અમે લઈ જતા અને તે આ કાદવ અમે છે ને તેટલે વાસણો બનાવતા અને તેમાં છે ને અમે જમવાનું બનાવતા પછી અમે પાંદડાનું પછી એને ખાતા બી તો એટલી બધી છે ને અમે મજાઓ કરતા ને પરંતુ અત્યારે હું જોઉં છું, કે નાના બાળકને એની ખબર કેવી રીતે કદાચ તેમની મમ્મી પપ્પા તને ફોન નહી આપ્યો હશે તો તે લોકો બહાર નીકળી ગયા હશે, એટલે તો મને તને જોઈને છે ને મને ખુબ સારો લાગ્યો, અને જયારે વરસાદ તમે જેવી રીતે ક્યું વરસાદ પડતી, તો વરસાદ પડતી તો મજા જ પડી આવસે, વરસાદ અમે જયારે સ્કૂલમાં રહેતા ત્યારે વરસાદ પડી જતી, તો તમને ખબર છે કેવી રીતે ભીંગાતા-ભીંગાતા ઘરે આવતા, ને મજા કરતા કરતા આવતા ખુબ સારું, ભલે ને કેમ બીમારને પડી જઈએ, પણ અમે ખૂબ મજા કરી તો એવી રીતે બાળપણ અમારું હતું, અને પછી જયારે આપણેે સાથે રમીયએ છીએ, દોડીએ છે મિત્રો સાથે. અને તેમની સાથે આપણે અસ સમય વિતાવતા, ત્યારે આપણને એવું ખબર પડતી કે તેજ મિત્રો આજે પણ આપણી સાથે છીએ, એટલે આજે આપણે જોઈએ છેએ તો બાળકોની અંદર શું, મિત્ર ને એ બધી કોઈ ભાવના વધારે પડતી રહી જ નથી, પરંતુ પહેલાના જવાનામાં જોતા ત્યારે આપણ આપણેે દોડતા ભાગતા પડી પણ જતા લાગી પણ જતું, પરંતુ તો પણ આપણે એવું ભાગતા ને દોડતા, એટલે આપણને એમાં ખુબ મજા પડતી અને ખુબ સારો એવો આનંદ આવતો, એટલે હું તો એવું કહું છું મને તે તે જ પહેલાનો સમય હતો મને તો એ જ ગમતું, નાનપણની જો યાદ આવી જાય, તો જાણે એવું લાગે કેમ નહી પાછા નાના થઈ જઈએ, પરંતુ એવું નહી એવું તો અશક્ય છે ને. એટલા માટે હું તો એને છે ને જરાક જો મારા આંખોની સા એટલે જયારે હું બાળકને જો મારું આખું એટલે બાળ પણ એ જતું રહ્યું તો મને તો ખુબ સારું લાગ્યું તમે એના વિશે પર શું કહો છો?
તમારી જોડે વાત કરી ને મને પણ મારા બાળપણ વિશેની ઘણી બધી વાતો યાદ આવી ગઈ અને, તેના દ્વારા મને મારું બાળપણ પાછું યાદ આવી ગયું છે જે ખુબ જ તમે જે, પ્રમાણે કહ્યું કે મને અ અ પહેલાના જમાનામાં આપણે આપણા ટાઈમ પર જે રમત ગમત ને એ બધું હતું એ ખુબ જ સારું હતું, મને પણ તે ટાઈમ જ બહુ ગમતો હતો અત્યારનો જે ટાઈમ છે એ એટલો નહ ગમતો, કારણ કે આજે આધુનિક સમયમાં બધા પોતપોતાના ફોનમાં લાગી જાય છે વેકેશનમાં બધા આવે, તો પણ જાતની ગેમો રમતા નથી પરંતુ, પોતાના ફોનમાં જ ટાઈમ પાસ કરે છે, એ બધું સારું યોગ્ય ગણતું નથી, એટલે મને તો મેં તમને સાચું કેવું ને તો મને બાળપણની યાદો ખુબ જ ગમે છે, મારા બાળપણની યાદો કારણ કે તેમાં આપડે ઘણું બાળપણ ખરેખર જીવ જીવ્યા હતા, તે ટાઈમ પર આધુનિકીકરણ અને મોબાઈલ નો ઉપયોગ ઓછો થતો, હતો પરિણામે તે બાળપણ ખુબ જ સારું અને એ હતું તો તમારી જોડે વાત કરીને મારા બાળપણ વિશે ઘણી બધી મારી વાતો યાદ આવી ગઈ અને તમે ખુબ જ સારો, આવા આવા વ કેશન ના સમયમાં ખુબ જ સારો, વિષય પસંદ કર્યો એ એ બદલ તમારો ખુબ ખુબ આભાર, તો આપડે પછી પાછા એવા કોઈ ટોપિક સાથે પાછા વાત કરીશું, તો તમે કંઈક કહેવા માંગો છો?
હા, મારી સાથે પણ વાત કરી મને ખુબ સારું લાગ્યું, અને મને મારા બાળપણ ની યાદ કરવા માટે તમારો ખુબ જ ધન્યવાદ. ચાલો આપડે પાછી વાત કરીશું.